હલ્લો.
હા.
હમ્મ અવાજ આવે.
હા.
એ કેમ એવું થતું એમ મેં તો વાઈફાઈ બંધ કરી મોકલું મારું ડેટા વાપરો.
થવું કે.
હમ.
પેલુ માઇનિંગ વારૂ ખેતી આવે એ.
હમ.
બાયરિંગ વાળું ખેતી ચોપડીમાં કરવાવાનું.
એકમાં જ. તે બી પેલું ઝાડા પૂઠા વાળું આવે તે.
કેમ એવું ખર કરવા પડે.
તે પ્રોજેક્ટમાં.
પ્રોજેક્ટ માં.
પ્રોજેક્ટમાં પ્રોજેક્ટમાં.
તો પ્રોજેક્ટમાં ઝડાપુઠાની નોટ કામ પડે છે.
એ ઝાડા પુઠા વાળું બાઈડિંગ કરાવેલું એમ બધા એ.
એવું.
આગંદ જેે ભણી ગેયલા ને.
હમ હમ.
તે બધ આગળ જાઝડા પેલું વારું કરાવેલું એટલે અમારે ભી તેજ કરાવવાનું.
બરાબર પેલી પીછી વારો. કમા આવું જાાલું.
હા ઈ પીસી ઈ પીસીમાં કા જાડુ આવે.
તો પેલુ પાઠ આપે તે લખે તે હું કેય?
પાઠાય જાય. હો તે ના પર આગળ ઝાડ હુતું તેહા હા બસ તેવું ઝાડું જુએ
એટે કેવું? તો આકાંક્ષ. આકાંક્ષ સામા પુછો આકાશ ન પોયોગતા.
ખબર નહી હવે એકાદા પૂસી જવા આવતી દાખીન
હા.
કરી આપતા હોય. તમારું થોડું ક જ બાકી છે બે ચાર પાના આગળ પાછળ મકવાના ફોટા એ બધું લગાય ગેલું છે.
હમ.
તો પછી કરાઈ દેવા એટલે કમ્પ્લીટ થઈ જાય.
બરાબર. એ પછી ક્યા આપવાનું એ બધું?
કોલેજ જાલુ થાઈ રિયા કોલેજ ચાલુ થઈ ત્યાં ઇન્ટર્નશીપ પટે પછી હા
કા ક્યાં પેલુ સ્કુલ નું પાઠ ને એવું આપવાનું તેઉ લખીને પાહું એ લોકોનું બધું જમા કરવાનું અહેને?
હા તો જનલ આપી આખી જાળી
હા.
ઈમાં બધું લખવાનું વરી, હવાર થી હાંજ સુધી માં હુ કર્યું તે અગાડી લખવાનું.
હમ.
કેટલા લેક્ચર લીધા બધું પહિ કેટલા લેક્ચર લીધા તે કન્ટેન્ટ પાસલ લખવાના પાઠાયજન અને માપી રૂટીમાં
હમ.
પેલા ખબર પાઠાયજન બનાવતા અને મેડમ લોકો આ ની ચાલે ઈન કરી પાછો બીજો બનાવડાવતા.
હા.
તેવું પાછળ આપેલું તેમાં લખી દેવાનું.
કોતે પેલા કોલેજ ના સર લોકો બી જોવા આવતા અહે ને તા.
આવ હે અમે થોડાક ટાઈમમાં. તો પેલા લોકો કેતા ઉતા એન્ડિંગ માં જ આવે એમ.
એવુ એ.
હા ફ એન્ડિંગમાં જ આવે ટી આર સી ટી ફૂલ. ફૂલ માંકૅ આપી દઈએ એ કે.
એકદ દિવસ આવલા વરી.
હા એક જ દિવસ આવે ને બંનેમાં ઠંડા જોઈ.
હા.
ગુજરાતી માં બી જોઈ ને હિન્દીમાં બી જોઈ.
તે ડડ ડાયલોક આવવાના હોય ને તે દાળ આપડો ચુની ની હોય ને તો મેમ પાહે હિન્દી માં માગી લેવાનું. ગુજરાતી માં ને હિદીમાં.
હા.
એટલે એક દરવાજ એ જોય એક દિવસ માં એ લોકો ચાર પાંચ સ્કૂલ ફરે કે નહી.
હા.
એટલે એ લોકો સરે આવી જ લાગે ને બધા નું એક જ દિવસ માં પટાઈ જાય, એટલે બોવ વાર ની બેહે એમ.
હા.
એવું આપણતો બેહે તેહું હું ફરક પડે જોહું હોય તો કઈ ની.
હા આ આપ્યા કલા એ ચાલીજા
હા ને એક એ બે પાારથી સ્કૂલમાં નાચરય જઈ.
હા.
પહિ તે કવર માં માર્ક લખી આપે બંને મેથડ ના દસ માક.
કોરમાં લખવાનું હોય કે.
હા તો ક એક કવર આપલું્ ને પછી એક. કવર માં એ લોકો એક જ પીલું છ પાના પેલા અમે પાંચ જણા એટલે પાંચ પાના આપેલ હે એમાં.
હા.
ને પછી એ પાંચ જણ ના માર્ગ બધાના દસ દસ માંથી હોય એમ. તે પાંચ ક એ. માં કોલેજ દ્વારા એક કવર આપલું એમાં પાંચ પેજ આપેલા પેજ આપેલા્યાસ. સ્કૂલ વાળા એ પાંચ કવર આપવાના. બધા ના નામ હાથેનું અલગ અલગ. ને એમાં જે માર્ક લખાયેલાય ને તે કવર બેઠું આવીને કોલેજ માં આપવાનું.
ન કોલેજ માંથી એક કવર યુનિવર્સિટી પછ જાય ને પછ યુનિવર્સિટી માં એ ખુલે
હા.
એટલે એને ઇન્ટરનલ કેહેવાય ને કે એક્સટર્નલ કેહેવાય.
હા ને.
યુનિવર્સિટી વાળી પરીક્ષા યુનિવર્સિટી વાળી પરીક્ષા લેવાને અને કઈ કેવાય.
એક્સટર્નલ ગેરીને.
એક્ટર્નલ હા બસ્તીમાં માગ ગણાય દસ માંથી જે મૂકેલા હોય તે ને આ લોકો પંદર માંથી મૂકી બે પાચ ના એટલે પંદર નું ત્રીસ.
તો પેલુ સ્કૂલ વાળા સર લોકો, સર ટીચર લોકો નું કોડ બી આપવા ન હોય?
હ, તેમાં બધા ભાતમાં દસ માંથી માર્ક મૂકવા ના હોય.
તો અમે તમે તમે જેટલા જેટલા મુકી દેજો અમે સાઈન કરીક.
એવી
હા એવું મે લવ મેં એ લોકોને કઈ દીધું એમ. કે તમને જેટલા એટલા તમે માર્ક લખી દો, અંદર બધુંમાં. દસ હજાર ટકા તો પેન થાય ગયું, એટલે એ લોકો એ નવું. કોઈ પાંચ મે અને કોઈ મે નીકળી દઉં.
બરાબર, અમા વારાની ત્યા જેટલાની જનરલ જોયેલી. તો બધા જનરલમાં દસ માંથી દસ જ.
હા.
બધી જનલ માં દસ માંથી દસ ઈંટો એ લોકો જ લખી આપે, પેન્સિલ થી.
કોણ?
એ સ્કૂલમાં જે સ્કૂલમાં જે કાઉન્સેલર હોય કે ની?
હા.
તે જ લખી આપે.
એ હા. હા, તે જ લખી આપે, પણ અમે તો એ લોકોને કીધુ એમ થવું જોઇએ, એ લોકો કીધેલું. ત્યાં તમારે માપ મૂકવાના છે એમ બધા એમ કીધેલું. કે તમેં તમને જેટલા જોઈએ એટલા મૂકી દેજો એમ.
હા, અમારે એવુ જ થાય પછી. પેલા સર એક બીજા હશે ને, કોમ્પ્યુટર વાળા એ સ્કૂલ માં?
હા.
તે તો સર એ બી એ અમારી કોલેજમાં ભણેલા, એમ બે વર્ષ પેલા.
હા.
તો અમને જ્ઞાન સહાયક માં આવતા સીટી સર. સર કે, તમે અમથા આટલું ટેન્શન લીયા કરે એ કે બેઠા માં આપી લે.
હા, એટલું જ આવે.
કોઈ માક કાપે નહીં એ કે, તમે રમતા ટેન્શન લે, અમે તો પાહા શું કરીએ? પેલું જાય ને, પછી એમા લેક્ચર આવે. પેલા એક લેક્ચર વાંચીએ અને એવું કરીએ કે નહીં?
હા.
એટલે કે તમે ઓમઠા ટેન્શન લેયા કરે, એ લોકો કોઈ કંઈ જોઈ ન એ કે તમારું લખાણ જોય એ કે?
હ, એમ એ લોકો જે
ના, ભાવ જ જાય એટો એમ.
બસ્તી જ વળડી.
લછ આખત ઉન્ટાર સરાર એમ કે બેઠા જ મા કે આપે, એમ કેમ કે એ લોકો કોઈ કાપે નહીં એમ કે.
હા, મેં તો પોતાની કોલેજ વાળાને જ આપવાનું, એટલે
હા ને, સ્કૂલ વાળા બી એમ કે, મોસ્ટ ઓફલી બધા સ્કૂલ માં કે જ આપે એમ કે.
હમ.
અમારા ટીચર લોકોને કેટલું, કેમ કે એ લોકો ઓબ્ઝર્વ કરીને માગ લખવા નાખી ને અમારા.
હા.
એટલે અમે ટીચર લોકોને ગેલા તે જ દિવસે કીધું કે, તમારે પાત જોઈને, ભાઈ, અમારે માર્ક લખવાના આવે હેમ તો કઈ ને, એટ તમે આપો તો ખરા. પછી તો અમે મા કાપી દેવું એમ કીધુ, એ કે એ પર એટલો ટાઈમ. પાઠ આપે તે અમારાથી થાય, એ કે અમારે બી બીજું કામ હોય એ કે.
એ તો ફૂલ માં કાપી દેવું.
હા, એટલે પેલા કેતા સર કે ફૂલ માર્ક આપી દે એમ. તમે અમઠા ટેન્શન લિયા કરે.
હા. એટલે પેલુંમાં ઈમાં જે ક્લાકસ છે કોમુનેન્ટ તે પેલું હશે ગ્નાન છે એક વર્ષ.
હા.
બરાબર. બધાન છે એક વાર જ ઉ કોઈ લોકો તે એ લોકો પ
અરે પ એટ ઉચતાર માધ્યમિકને એ બુધુ અલગ પડી જાય કે ની?
અલગજ હો જે પેલું નગરપાલિકા નુ ઇન્ટિરિયર જોયું
અલગને આ લોક કોણ વાર લગેમ.
નગરપાલિકા પછી જોયુક પ્રાઈમરી વાળા નુ ઇન્ટરવ્યૂ આલ્યુંતુ એમ
હા તો પ્રાઇમરીનીજ વાત કરું તો. તો અમે જાય તેતો માધ્યમિક ને.
એમ તે માટે પ્રાયમરી કહેવાય, નવ થી દહ નું માધ્યમિક કહેવાય.
હા નવ થી
ને પેલું અગિયાર બારનું ઉચ્ચ માધ્યમિક.
હા એકી હા હા બરાબર. એથી પાંચ પ્રાઇમરી કેવાય
એકથી પાંચ પ્રાઈમરી કેવાય?
તો કયું કેવાય?
છ થી આઠ પ્રાઈમરી.
છ થી આઠ પ્રાઇમરી નવ થી દસ માધ્યમિક ને પેલું ઉચ્ચતર માધ્યમિક હા બરોબર. બરાબર. હમ્મ હમ્મ
તો તમે પ્રારથમિકમાં ભણાય ઇન્ટર્નશીપ. તમારી મિન્સિક પ્રારથમિકમાં ભણે એમ
હા એ આલોકો તો એમ કે સ્કૂલમાં એમકે જનરલી ફરતા રહે એમ કે
હાની પહોંચાય નગર પાલીકાઓ
હા એમકે એટલે નગરપાલિકામાં જવા પડે એમકે
અમુ તારામાં કામ પણ કરે જેવુ હુ નગર પાલિકા બાજુ જાવુ છુ. એટલે લહાણ એ દિવસે રજા એ. નગર પાલિકા પેલુ સોમનાથ છેને સોમનાથ
હા
એની બાજુમા એક્ઝેક્ટ, એની બાજુમા એક્ઝેક્ટ.
મેં તો નહી જોયુ, પણ મેં કોણ જાહૂ ત્યાં હુધીને ઝડર ફરકા પેટ્રોલ બારી ને.
પેલા રિંગ કૈરીને, ઈ પેલા
તેજ ને, અ કંટાડો આવે દહું ના કરતા અમે અમારા
શરૂિયાત બનાયાને, એમ
તો હું થાય જો ગામ ની સ્કૂલ માં જાય તેઓ, તે તો બડું હરખું જ જ્યાં જાય તા.
હમ્મ એમ હજી આજુ
એવું એમ બી પેલું માટે જનરલ માટે પ્રજા શક્ત તક ડી એ પંદરમી ઓગસ્ટત ની રજા એવું બતાવવાનું. તો પછી ત્યાં સ્કૂલ માં તાહું કા ફાફા મારવા જવાનું. ડાયરેક જ અહીંયાજ ગામની સ્કૂલ માં જી આવવાનું.
એ બાવલો, હમ્મ તોમેની જાય ચાલે પેલા જે શિક્ષકો હોય ને ત્યાં જે એલોકા ત્યાં તે લોકો જાઆપ નગરપાલિકામાં, અમે એ અમે નિગેલા ભાઈ
જે નગરપાલિકામાં ફરતા હોય એમ એક, એટલે અમને અમારે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ કરાવાના કે ની એટલે અમને એમ કે પંદરમી ઓગસ્ટના દિવસે પેલું કરવતા હોય તો, કઈ ડાન્સ બાન્સ બે ચાર વર્ષ રાખી મૂકહે એમ.
હમ્મ
તે લોકો પઈરા લોકો કહેવા લાગ્યા કે. અમારી તો ટે દિવસે રજા હોય એમ કે
તમાર પણ સ્પર્ડે નેવું રાખવા પડે હે ને
સ્પોર્ટ ડે પછી બધી એક્ટિવિટી કરાવવાનું બધું જ વરી
ઓ મે
હ તે જ નેે સ્પટડે પસી એક્ટિવિટી ને એ બી બધું કરવા પડહે
અ આપડ રાકેશભાઈ હું રાકેશભાઈ
રાકેે તો પડિયા ગા સ્પોટ ડે ને એવું કરાવ બરોબર છે
તે જ ક્લાસમાં જ ગેમ રમાડી મૂકવાની વરી તે સ્ટપોટ ડે
ખરુ
હમ અંબી લોઠા ત બો વિચિત્ર
હમ ઈ પણ એમાં તે અમુક ટીવીટી પ્રોજેક્ટવ નેવુ બનાવે એટલે્ટટીમાં ત કરાવતા શે એટલે ખબર ની હ
કા તે દિવસે ટેસ્ટ લીધલી તે
હા.
દસ માકની હાયસ માંક કેટલા ખાલી કેમ કે છ જ
એટ એવુજ વળી
કા કોઈને તો એક માર્ક કોઈને તો બે માર્ક નેવા માક
હે
એક પોરીએ ત ખાલી એક જ સવાલ હાચો લખલો ને બીજા બધા સવાલમાં છે, જે સવાલ આપલા મેં પેલા સવાલમાં છેલ્લો સવાલ બીજા સવાલમાં છેલ્લ સવાલ એ સવાલ જ પાહા અલ
એ તો ડોલ તયાયા રાખલી તમે હા
એવું કરે હારાર લઠા નીહારા
મજા આવે છે, પેપર ચેકવાની
એવું એવું લખલું હોય ને અહી અહીને ગાડા થય જાય